હલો હલો હા ભાઈ આવે છે હવે આપડેને હ બધા એને અત્યારે એને ઓનલાઈન ને ઓફલાઈન શોપિંગ કરતા હોય બરાબર બધા નેને ઘરે બેઠા બેઠા શોપિંગ કરવાની બધા ઈચ્છા તો એના વિશે આપડે થોડી વાત કરી બરાબર
હા
હ તો અતારે આપડે ઓનલાઈન શોપિંગ કરી તમને વધારે ગમે કેમ પછી ઓફલાઈન શોપિંગ કરી વધારે ગમે
મને ઓફલાઈન ગમે ઓનલાઈન મને ઓછું ગમે અમારે બાજુમાં એક્ જન મંગાયા ત ને ઓનલાઈનમાં કપડું તો અલગ જાય તુ જે કલર મંગાય તો એ કલર નતો બીજો આવી ગયો તો કલર તો પછી એમને પાછું મોકલાયું એટલે મને ઓછું ગમે
હા એમાં એને એવું પણ થતું હોય કે આપડે જે વસ્તુ મંગાવીએે ને અંદર બતાવતા અલગ હોય ને આવે કંઈક અલગ એવું પણ થતું હોય છે. એ વાત તમારી સાચી છે. પણ હવે આપડે એવું પણ થાય કે ઓનલાઈનમાં એવું કે આપડે એને ઈમરજન્સી ક વસ્તુ નોતી હોય તો પછી આપણે શું કરવાનું
હા તો મંગાવવી પડે તો પછી તો ત્યારે બજારમાં જવાને આપડણે ના હોય ટાઈમ. તો તાત્કાલિક મંગાવી દેવાઈ પછી ક્યારેક સારી આવી જાય છે વસ્તુઓ ક્યારેક નથી આવતી આમાં કલર થોડોક ચેન્જ આવી જાય એમાં તો કાપડમાં પણ થાય છે ક્યારેક સારું કાપડ હોય ક્યારેક ના હોય કાપડ જેવું આમાં આપડે દેખતા હોય એવું નથી હોતું.
હા એવું હોય છે એટલે જ ને હ છું આપડે એનું ઓનલાઈન જે વસ્ત જે મંગાઈ ઓનલાઈન તો એનીમાં હે અમુકમ આમ ક્વોલિટીમાં ફરક આવતો એના વિશે શું કેવ છે તમાર
કોલિટી સારી તો નથી જતી આમાં મન તો નથી ગમતું હું તો નથી મંગાવતી કોઈ દિવસ બાજુ માં બધા મંગાવતા હોય ને એટલે મને ખબર બધી
એ તો અમે હે અમુક વાર એવું પણ થતું હોય કેને આપડે જેમ કોઈ પણ ક્વોલિટી વાળું મંગાવી ને તો આપડા ધોવાનું લિક્વિડ છે બરાબર. તો આપડે મંગાવ દઈએ ને તો એને ઓનલાઈન હ બને આમડી બધી સેમ જ હોય છે આઈસ પણ એટલી સેમ જ હોય છે. પણ જેને અમુકવાર ભાવ એનો ઓનલાઈનમાં એનો ઓછો હોય છે અને એનો ઓફલાઈનમાં થોડું વધારે હોય છે. પણ એ શું કરતા હોય કે ઓનલાઈન તો ભાવ ઓછો હોય પણ ક્વોલિટી થોડી ઓછી હોય છે એનામાં. કે તો પાણી જેવું આવતું હોય લિકવિડને એવું બધું થતું હોય. અને એને ઓફલાઈન ની અંદર થોડો ભાવ વધાર હોય પણ એ એ થોડું જાડું હોય ને એ ક્વોલિટીમાં પણ ફરક આવતો હોય. એવુ થતું હોય છે તમારૂ શું કેવું છે.
હા એ વખતે અમારે બેબી મંગાવી તું એક વખત એવી રીતે એવું જ હતું પતલું હતું એકદમ લિક્વિડ ને સસ્તું હતું થોડુંક એટલે થોડુંક આપડે પછી શું વધારે નાખવું પડે તોર હરખુ જ થઈ જાય ને પેલું આ મોંઘુ આપડે લઈએ ઓફલાઈનમાં આપડે જયારે લેવા જઈએ ત્યારે એમ એ સારું હોય જાતે લેવા જઈએ. એટલે આપણે જોઈએ આપણેે હલાવીને લઈએ હ પતલું હોય કે જાડું હે એમાં હાલતું હોય ને હલાઈએ એટલે અંદર હું તો એવી રીતે જોઈન લઉં. એટલે આપડે તો ઓનલાઈન મંગાવીએ તો આપડે તો ખબર ના હોય. ઘરે આવે ત્યારે આપણે ખબર પડે કે આ હાવ પાણી જેવું છે.
અને કોઈ પણ આપ વસ્તુ મંગાવી ઓનલાઈન કે ઓફલાઈન તો એની અંદર આપડે હેને હ ભાવ ઓછો વધતો કરવો હોય તો ઓફલાઈનમાં સ હરડ ત નહી કે પછી ઓનલાઈન માં.
ઓફલાઈનમાં સારું લે આપડે કહીએ ખરા આપડે એમ કે થડાક લો ઓછા લો એમ. ઓનલાઈન મા જે આવતા હોય પેમેન્ટ તે આપડે આપવું જ પડે.
હા એટલે એનામાં એવું પણ થતું હોય છે ને કે ફિક્સ ભાવ હોય બરાબર અને આપડે થોડો ઘણો ઓછો કરાઈએ ઓફલાઈન ની અંદર તો કરી દેતા હોય છે. અને ઓનલાઈનની અંદર એવું પણ થતું હોય. કે અમુક વાર હને ક્રેડિટ કાર્ડને અમુક વાર બેંક ગણી ઓફરો પણ આવતી હોય છે એના કારણે ઓનલાઈનમાં અમુક વાર એને ઓછું પણ થતું હોય છે. હ જેે આપણે ઓફલાઈન ની અંદર જે વસ્તુ મંગાવી છે ને એનામાંથી. તો એનો પણ ફાયદો થતો જ હોય છે કારણ કે અત્યારે તો ઓનલાઈન હેને. એટડુ થઈ ગયું છે હવે જો આપડે તમે ઘરે જ છો બરાબર અને હન અતારે વરસાદ ની સિઝન હોય અને તમે કોઈ વસ્તુમાં મંગાવી તો એને ઓનલાઈન સારું રે કે ઓફલાઈન? પાણી ભરેલું હોય તો એનામાં શું થાય પછી.
આપડે જરૂર હોય તો આપડે ઓનલાઈન પછી મગાવવી જ પડે. તો પાણી ભરેલું હોય બજારમાં જઈ શક તા ના હોઈએ તો પછી આપડે આજ કામ આપણે કરવું પડે આપણે ઓનલાઈન જ
એટલે ઘર બેઠા પણ થઈ જાય બારે ના જવું પડે ને ઘર બેઠા ફાયદો પણ થાય થોડો.
અને અત્યારે તો બધા શું કરતા હોય કે હેન હમ ઘરે બેઠા બેઠા વસ્તુ પણ મંગાવી દેતા હોય. અને હવે તેવી પણ સગવડો આવતી હોય છે. કે જેમ પેલા હતું કે અઠવાડિયામાં વસ્તુ આવતી. અઠવાડિયું થઈ જતું કોઈ પણ વસ્તુ આવામાં એનામાં અને હવે તો એમ નથી હોતું હવે તો એક બેન દિવસ વસ્તુ પણ ઘરે આવી જતી હોય છે. અને જો આપડે એક્સ્ટ્રા પૈસા આપીએ તો પછી વ વસ્તુ હને પણ જલ્દી આવી જતી હોય એવું પણ થતું હોય. તો આપણને જયારે ઈમરજન્સી હોય તો આપણને કામ આવે. અને એવું મેં સાંભળ્યું છે કે એને અત્યારે એને ઓનલાઈન જે વસ્તુ મંગાવતા હોય છે ન હમ મોબાઈલ કે એવી બધી વસ્તુઓ તો એવું પણ મેં જોયું છે કે મતલબ મેં સાંભળવામાં પણ આવ્યું છે બ ધા વીડિયો પણ આવતા હોય છે કે ને મોબાઈલની જગ્યાએ સાબુ આવતો હોય એને બધું પણ આવતું હો હતું એના વિશેે શું કેવું છે તમારે?
હા એ મેં પણ સાંભળ્યું એવી રીતે. તો પછી એવી બધી વસ્તુ મોંઘી વસ્તુ આપણે ના મંગાવાય ક્યારેક તો જયારે આપવા આવે ત્યારે ખોલી ને જોવું પડે એને સામે સામે કે શું છે અંદર નીકળ્યું એ. તો તરત ઓલું થઈ જાય કામ આપડે એમ પાછો આપી દઈ ને આપડે એને કહી પણ શકીએ. એ ગયા પછી આપડે ખોલીએ તો નકામું છે એ એ હોય ને જે ત્યારે જ ખોલીને જોઈ લેવાય અંદર એમ. ઘણા લોકોને ટાઈમ નથી કે ના પછી શાંતિથી જોઉં હું એટલે
હા એ તો બસ સાચી છે તમારી પણ એનામાં એવું પણ કરી શકાય ને જે આજે બ વસ્તુ આવે છે જે હું કવાય ઓનલાઈન જે મંગાવતા હો બધી વસ્તુઓ એનામાં એવું પણ કરી શકાય કે આપડે જે વસ્તુ એયને લઈને આવે ને ઈ બધી વસ્તુ બચી એ ને એટલે કંપની માં એમ કરીને આપવું જોઈએ કે એ બધી વસ્તુ આપડી સામે ચેક કરાઈલે અને અમુક અમારેથી એવું પણ થાય રહ્યું હવે તો જે બધા આવે ઓનલાઈન પૈસા લઈને તો એ એવું પણ કરતા હોય કે પૈસા ને લેતા કે જે તમે વસ્તુ ખોલીને ચેક કરીને પછી અમે આપશુ
હમ
તો એને અમેને એક્સ્ટ્રા પૈસા આપ એના વિશે શું નેવું છે તમારું
હા તો એ સારું કેવાય બોલીને બતાવીને વાપે ને એ સારું કેવાય એમ કે તો વાંધો નથી આવતો એમ કે એવી અમુક કંપની વાળા એ સારું કરે વળે કામ
હા એ પણ કરતા હોય સારી વાત સાચ પણ ને અમે એવું પણ થતું હોય ને કે પૈસા એક્સ્ટ્રા લે તો પછી હાવ તો ઓછું થતું નથી ને જે બધા એક્સટ્રા ડિસ્કાઉન્ટ આપતા હોય એ બધું કરતા હોય તે બજુ બધુ સરખું જ થઈ જાય છે
હા તો સરખુંતે જાય આમ તો જોઈએ તો ઓફલાઈન સારું આમ તો બધું હોય આપે જાતે જૈન જૈન લોલ જોઈ શકાય આપડે કે કેવું છે આમ બધું એમ ટીવી ફ્રીજ બધું ઓનલાઈન બધા મંગાવે જ છે ને બધા
હા એ મંગાવે છે ને અને પછી એનામાંને ઓફલાઈન ને ઓનલાઈન જેવું હોય છે દહીવાળી આવે છે ને દિવાળી તહેવારો આવતા હોય નવરાત્ર્રી આવદવા તેમાં શું કરતા હોય બધા જે હે ઓનલાઈનમાં એ બધા આસ્કાઉન્ટ આપતા હોય પચીસ ટકા પચાસ ટકા એના મેસેજ શું કેવ છે એના ખરીદીંગ કરવી જોઈએ બસ તું એ સારી હોય છે કેવી હોય છે તમારે શું કેવું છે
તું નહી માને બાજુમાં જ તેવીજ મંગાવી ત હતી દિવાળી ઉપર તો એમને સારી આવી ગઈ છે ડિસ્કાઉન્ટ હતું પણ એમાં એનો ફાયદો થયો
હા એટલે જ ને એટલે
તો અમુક વસ્તુ એ મંગાવવાય તો થોડોક આપણે પાંચ દસ હજારનોો ફાયદો થઈ જાય આપડણે
એને એસી પણ મંગાવી હત
હા પણ એમાં ને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હોય તેના પણ વિશ્વાસ પણ વિશ્વાસ પણ નથી આવતો એને બગડેલી બધું શું કરું મારા કે વસ્તુ મંગાવી જોઈ જેન કે આપડે પ્લાસ્ટિકની વસ્તુ હોય કે જે આપડે એટલે મેંને ઇલેક્ટ્રોનિક વસ્તુ ના મંગાવી જોઈએ એ બીજી બિલ મંગાવી જોઈએ એથી કરીને સારું રે એમ એ તકલીફ પણ નથી આવતી
હા બહુ મોંઘી વસ્તુ ના મગાવ ભાઈ ઓનલાઈન માં જે સસ્તું હોય ને એ એવી વસ્તુઓ મંગાવાય. ઓનલાઈન કોઈ વાસણ મંગાવતા હોય એવી વસ્તુઓ ચાલે એમ કે વાસણમાં બાકી ઇલેક્ટ્રિક એ વસ્તુઓ ના મંગાવવાય તમામારે બાજુ આ જ મંગાવે છે, બધી વસ્તુ બધી વસ્તુ ટોટલ મંગાવે ઓનલાઈનમા
પાછું ઓનલાઈન વસ્તુ હોય બધી તો એનામાં આપણને બજેટ પણ પેલા થી નક્કી જ હોય કે આટલાને જ ખર્ચો થશે. અને આપડે બધો વધારા નો ખર્ચો આપડે ચાળી શ્યા છે ઓફલાઈન ની અંદર તો કેવુ બીજી બધી વસ્તુ આપડે જોઈએ તો આપડે એક્સ્ટ્રા પણ વસ્તુ હ નહી સબજીી છે, નમક સુધી એવી પણ હોય છે કે આપડેને જ્યોતી ના એ બધી પણ આવી જતી હો તો એના વિશે શું કહેય છે.
હા એું એ તે સાચું કી છેું એકદમ એવું જ થાય મને ઘણી વખત એવું જ થતું ના લેવાનું વસ્તુ હો હું લઈ લઉં વસ્તુ જય્યારે જઉું ને ત્યારે લેવા વસ્તુ હતો. તો મન થઈ જ જાય કે ના આ લઈ લઈએ આપડે આ જરૂર પડશે પણ ઘરે ઘરે આવી ને પછી એમ થાય કે આ નતું લેવું સારુ આ ખોટું કર્યું ત્યારે એમ થઇ જાય એમ ત્યારે જીવ બળે તો ઓનલાઈનમાં એવું નથ થતુ.
હા એટલે જ કઉ છું ને કે આવું પણ થતું હોય તો બધુ એન રાખવુ જોઈએ અને અંધર એનો આપડે એને ઓફલાઈન જે આપડ કરતા આપડ પરિવાર સાથે પણ જતા. પેલા આખું માંરીવાર જઈને ખરીદી કરતા ને એવું બધું પણ કરતા અને હવે તે એમ બધું બણને ઓછું થતું જાય છે.
હા ટાઈમ જ નથી હોતો ને કોઈના જોડે હવે ઓનલાઈન ને ઘણા લોકો આજુબાજુ બધા રેતા હોય ને
સવારે બધા આપડે જતા ખરીદી કરતા અને પછી. નાસ્તો કરીને મુવી વુવી જોઈન પછી આપડે આવતા એવું પણ કરી શકતા હવે એ બધું પણ નથી થત.
હા એ એ પણ એ દિવસ બહુ મજા આવતી હવે એવું નથી રહી ને કોઈના જોડે હવે ટાઈમ જ નથી હોતો કોઈના જોડે
એટલે હવે તો પરિવાર ભંગા તો જતા જ નથી હોવે બધા પેલા તો ચાલ ચાલતા માણસો ને મજા આવતી ચાલીને જવાનું આવાનુ હવે તો ચાલતા જ બધાને જોર આવે એટલે પછી ક્યાંથી થાય હા